હાલો કેમ છો બેન?
બસ મજા સુઈ ગયા કે,
નહી નહીં આજે તો છે, ને રજા છે ને કોલેજમાં તો અમે એવું વિચારીએે કે જયારે રજા હોય ને ત્યારે ઘરમાં છે ને બધાને ભાવતું હોય ને તેવું ભોજન બનાવવાનું.
બિલકુલ સાચી વાત છે, આજે અમારે પણ રજા છે, એટલે અમે પણ એવું જ વિચાર્યું છે હમણાં પાણી પૂરી પા બનાવીને જ અમે આડા પડ્યા છે, એટલે થોડી વાર રેસ્ટ કરીને ઉભા થઈ ને ચા કરીને પછી જમવાની કોઈ ધડાધડ જ નહી બધું કરીને ઝડા પડ્યા છે, એટલે ચીલ કરવા મક દીધું છે, પાણી અને ઉઠીને પછી પાણી પુરી ખવાશે એમ બધાને પાણીપુરી વસ્તુ એવી છે, એટલે આજે આપડ ટોપિક એજ છે, કે ગુજરાતી વાનગીઓ ખાવાનું અને આજના જનરેશનમાં જંક ફૂડ જે એટલું વધી ગયું છે, કે લોકો જૂની જૂની વાનગીઓ વિસરાતી જાય છે, આપડે પહેલાના જમાનામાં કે આજે કઈ ખાવાનું નથી ચાલ બ થાકી ગયા છે, આજે બ પા આપણી પાસે ટાઈમ નથી થાકી ગયા છે, બધા ફટાફટ બારથી આયા છીએ તો એક બાજુ આપડું કામ બી થતું જાય ને એક બાજુ આપડણે ખીચડી બનાવીને મૂકી દઈ અને આજકાલની જનરેશન આપે ખીચડીનું નામ લે ખીચડી મારી ના બનાવતી હું નહી ખાઉ હું બહાર થી પાણીપુરી કે કઈ બી ખાઈ આવું છું, દાબેલી સેન્ડવીચ કે ફેબીન મારી ખીચડી ના બનાવતી એટલે આમ બધાને મોઢા ચડી જાય કે પૌવા વગર છે, હોવાથી તો કઈ પેટ ભરાતું હશે એટલે બાર પૈસા ીને પણ પેટ ન બગડે એવું કામ કરવાનું પણ ઘરમાં જ શુદ્ધ વસ્તુ નહી ખાવાની એવું કામ થઈ ગયું છે. અને જૂની જૂની વાનગીઓ કે જે આપણે પહેલાના લોકો લોકો ખાતા હતા ને ચલવી લેતા હતા ને એનાથી પેટ પરતુંને આનંદ આવતો બધા જોડે બેસે ને ક એ આજનો આનંદ બધા લોકો બહાર જઈને કરી રહ્યા છે.
તમે લોકો જોજ કે તમે જે ખીચડીની વાત કરી ને બેન તો આપડે જો ઘરે ખીચડી બનાવી આવે ને તો એ લોકો મોડું બગાડે અને એક જગ્યાએ મેં એવું જોયું છે, અ કોઈ ગામમાં કે ખીચડીની આખા મોટા મોટા સ્ટોર બનાવેલા હોય દસ જાતિ ખીચડી હોય મસાલા ખીચડી સાદી ખીચડી જીરા ખીચડી વેજીિટેબલ ખીચડી એવું બધું અલગ અલગ તો ત્યાં બેસીને પૈસા આપીને પ્રેમ થી ખીચડી ખાય, પણ આપણે ઘરે શુદ્ધ સારા દાળ ચોખામાં બનાવેલી હોય, સારા તેલ માં બનાવેલી હોય સારા વેજીિટેબલ સમારીને બનાવેલી હોય એ ખીચડીમાંહે એ લોકો કોઈ મજા નથી આવતી. એટલે આપણું જે મેન ગુજરાતી ખાવાનું છે, ને એ હવે ધીમે ધીમે વિસરાતું જાય છે, મારા ઘરે પણ તમારા જેવી જ કંડિશન છે, હું થાકી ગયેલું હોય એ લોકોને એમ કહ કે દીકરા વા આપડે ખીચડી કડી બનાવી દઈએ તો કે નઈ મમ્મી તો માદા માણ અમે નહી ખાવાના ખીચડી કડી એટલે ના છૂટકે મારે કઈ ને કઈ જમવાનું બનાવું પડતું હોય છે,
હ
પેલા કેવું હતું કે, આ આપણા ઘરે કોઈ મહેમાન આવે ને ત્યારે, જ આપડે પુરી, શીરો બિરંજ એવું બધું બના બનાવતાતા તો આપણને મેમાન આવે ને એનું ખુશી પણ હોય, આનંદ પણ હોય, ને સાથે સાથે શું હોય, કે હા આજે આપણને સરસ ઘરે ખાવાનું મ રેગ્યુલર આવું બધું ખાવાનું કોઈ બનાવતું નતું. અને હવે તો એવું છે કે આ કોઈ વસ્તુની કોઈ વેલ્યુ જ નથી. આડા દિવસે બધા પુરી બનાવી દે, સીરો બનાવી દે બિરંજ બનાવી દે. એટલે એની વેલ્યુ ઘટી ગઈ છે. કે હા આપણેે એક્સાઇટેડમેન્ટ થઈને જે ખાઈએ ને એ હવે એક્સાઇટમેન્ટ રહ્યું જ નથી.
શ અને પહેલાના જમાનામાં તો શું ઘરે કોઈ મહેમાન આવતા ને ત્યારે, આપડે કોઈ સીરો બનાવતા. આજે મહેમાન આ્યા છે, તો આજે કંઈક વેડની બનાવીએ, આજે કંઈક સીરો બનાવીએ, કે આ બનાવીએ, અને ત્યારે આપડે કોઈ મહેમાન આવ્યા હોય ને, આપણે કહીએ કે શું બનાવું છું બેટા? તારી બર્થડે છે તો શું બના? મમ્મી બર્ડે છે તો કેક જ લાવવાની હોય ને, એમ એમાં શું બનાવવાનુ ઘરે બનાવી ને ફ્રેન્ડ્સને કઈ આવું ખવડા એ શું કે સાવ લુુંખો છે. તો આમાં જ પતાય દીધું. કેક તો લાઈ ને કેક ખવડાવી. આજના છોકરા મને બર્થડે હોય કઈ બી ફંક્શન હોય કે, પાર્ટી હોય તો કે કેક તો જોઈએ. અને એમાં કેક મેંદાની બને છે, ઈંડાની બને છે, કે જે આપણને નુકસાન અને એમાં એટલી મોંઘી પણ હોય છે, કે તમે એક પીસ આપો તો એ લોકોને એમ કે એક પીસમાં પતાવી દીધો. અને પેલી વસ્તુ તમે પૌષ્ટિક પ્રોટીન થી ઘી ફેટ વાળી બધી વસ્તુ તમે જુવોઓ તો, અને ઘરના નાના મોટા વડીલો બધા જ ખાઈ શકે છે. ઘરની વસ્તુ અને આમાર ઘરે તે પ્રથા છે કે, જયારે કોઈ બી છોકરાઓની કે, કોઈની બી બર્થેય કે, એનિવર્સરી હોય તો ઘરે જ કઈ બી વસ્તુ બનાયે અને ફેમિલી એના ઘરે કે જે ગામમાં રહેતા હોય કે, મારી નણંદ છે કે, ભાઈઓ ના ઘર છે કે એમના ઘરે આપવા જતા અને સેલિબ્રેટ કરતા કે, આજે અમારી બર્થડે છે, તો અમારા તરફથી મોઢું મીઠું કરો એમ. અને અત્યારે તો એમ જ કે કેક જ આપવાનું, કેક બધા નથી ખાઈ શકતા. વડીલોને નથી ભાવતી ઘણા મોટાઓને પણ નથી ભાવતી. કારણ કે એની અંદર જે ઉપર વીપ લગાવવા એટલી બધી ગ અમુક લોકો ખાવાનું ટાળે છે. તો ઘરમાં બધાને ડાયાબિટીસ હોવા એ લોકો ખાઈ નથી શકતા. અને પેલું ઘરનું હોવાથી આપણે ખબર છે કે, ડાયાબિટીસ માપસર ખાંડ નાખીને પણ આપણે બનાવતા હોય છે. કે જેથી બધાને મોઢું મીઠું થઈ શકે. અને બધા એન્જોય બી કરી શકે. અને પીઝા પીઝા ઉપર ડબલ ચીઝ ધ અઅ નાખી ને પણ લોકો ને એટલો આનંદ એ વર બ એ લોકોને નથી દેખાતું. પણ શુદ્ધ ગાય નું ઘી ની વસ્તુ બનાવેલી હોય તો, એમને એ મોઢું છે. ડાઇટિંગ થાય છે, કે ના પે આના મારું શરીર વધી જશે. અને મેંદો એ આપણા શરીરમાં પીઝા એક પચવા માટે અઠ્યાવીસ દિવસ લાગે છે. જ્યાં સુધી આપણે જે જે વસ્તુ પીઝા ખાધા પછી ખાય છે. વસ્તુ આપણા પેટમાં ફરિયા જ કરે છે. એને પચવામાં અઠ્યાવીસ દિવસ લાગે, આપડણે જે વસ્તુ ખાઈએ એનું પાચન થઈને એ નીકળી જાય. પણ અઠ્યાવીસ દિવસ સુધી એ પીઝા આપણા પેટમાં પડ્યો રહે છે. ત્રીસમા દિવસે પીઝા નીકળે છે. એટલે આપણને પેટ ઉપર પણ ભાર લાગે છે. આપણને બીજું કઈક ખાવાની ઈચ્છા નથી થતી. આપને તો કબ જિયાત રહે છે. ગેસ, એસિડિટી જેવું થઇ જાય છે. એટલે મેંદુ એ પચવામાં બહુ ભારે પડે છે. પણ પ્લસ નુકસાની પણ એટલી એની સામે એ લોકો અત્યારે ઘણા લોકો એવા પ્રેફર કરે છે, કે બાળકોને ખાવો છે પીસા તો ભાખરી પીસા બનાવીને આપે છે કે આપડ ભાખરી ન કે ઘઉં નો લોટ નો સરખું મોયન નાખીને બનાવીને ગુજરાતી ખાવાનું કરીને એની ઉપર ચીઝ ના બદલે દૂધ નુ તાજા દૂધ નુ પનીર ગાયના દૂધ બનાવીને છીણીને નાખે છે ને વેજીિટેબલ ટામેટા નુ પીઝા સોસ ને બ ને પીઝા તરીકે આપે છે ને છોકરા હો ખાઈ લે છે એટલે ઘણી માતા પિતા એવું વિચારે કે ભઈ આને આ ભાવે છે તો આપણે એની અં દર આપણા ઘરની વસ્તુ ઉમેરીને પણ બનાવીને એને કીધા હો તો બનાય તો એને ખબર પડતી ન જે ખાવું છે. મળી જાય છે એટલે આ રીતે બધા માતા પિતા એવું કહે તો બધાને પૌષ્ટિક ખાવાનું પણ મળી રહે છે અને આપણી પરંપરા પણ જોળવાઈ રહે છે.
હા તમે જે કીધું ને એના પરથી મને યાદ આવ્યું કે મારે ઘરે છે ને એક દિવસે અ ઘરે પાર્સલ પિઝા કરેલા હતા. અને એની સાથે અમે ગારલી પટ પણ મંગાવલી હતી તો મારા ડોટર અને બને ખાધી અને એ દિવસે રાતથી બીજા દિવસ બપોર સુધી અને એટલું બધું પેટમાં દોખયુ એટલું બધું પેટમાં દોખ્યું ને કે એનાથી ઉભું ન થવાય રેવાય બોલાય નાહવાનીય તેની સ્કૂલ માં રજા પાડી પડી અને પછી બીજા ત્રીજા દિવસ પછી એને સારું થયું તો પછી અમે કીધું કે હવે દીકરા જ પછી બહાર ના બ્રેડ પાઉ બટર ચીઝ પીઝા ના રોટલા ને એવું કઈ પણ આપડે ખાવાનું નય કારણ કે એ કેવા હોય કેવા ની હોય કેટલા દિવસ ના હોય કેવું મટીરિયલ વાપરેલું હોય ને આપણને બોવ એવું હોય અનહેલ્ધી તો આપડે નહીં બચાવી શકીએ તો ત્યારથી મારી ડોટરી છે ને બાર ના બ્રે ડ પાાવને બધું જ ખાવાનું બંધ કરી દીધું. હું ઘરે પાઉભાજી બનાવુ ને તો પણ મને એમ કે મમ્મી મને પરોઠા બની આપજે પીઝા બનાવાનું કવ ને તો કે પણ મને કીધું ને એમે કે મમી ભાખરી પર પીઝા બની આપજે પીગ માટે પણ બાારું એ લાવતી નતી તો એ રીતે આ બધી હેલ્ધી વસ્તુ ઘરે પણ આપણે સારી રીતે બનાવી શકીએ અને ખાઈ શકીએ પણ કેટલાક મા બાપ કેવું હ છે કે કહી દે કે ભાઈ અ એમની બનાવવાનો કંટાળો હોય ને એટલે કે લે પૈ બનાવવા માટે પણ તૈયાર હોય છે પણ પેરેન્ટ્સ શું કે નહી તને તો કઈ બનાવતા ની આવડે આવું નહીિ બનાવાય તો શું કરે કે એ લોકો એને પૈસા આપી દે એની મમ્મી એને અને પછી કે ક ખાઈ આવ એમ તો આવી રીતે બધી બો પ્રોબ્લેમ થતી હોય છે કે ભાઈ ખાવા માટે આપણે કોન્સિયન્સ રહેવું જોઈએ. અ મહેમાન આવે તો હેલ્ધી ખવડાવું જોઈએ હવે તો રીત રિવાજ થઈ ગયો છે કે ભાઈ મહેમાન આવ્યા ચાલો હોટ ટલમા મેહેમાન આવ્યા ચાલો સબ્જી હોટલ થી લઈ દો અ ફરસાણ હો બારખાલી આપડે ઘરે પુરી કે પરોઠા કરવાનું હોય તે કરવાનું પણ હવે તો બેન તમને ખબર છે કે પરોઠા નાન રોટલી એ પણ બજારમાં તૈયાર વેચાતી મળે છે એટલે મહેમાન આવે એ એટલે આપણેે હોંશે બેસીને આપડા પ્રેમ થી જે સારું ખવડાવવાનું હોય ને એના બદલે આપણે બહાર થી લાવીને ખવડાવી દેતા હોય છે. એટલે પેલા જે હાથથી બનાવીને જે સમય જાય એ ખવડાવીને જે ભાવ હતો. આપણે ખવડાવવાનો જે ભાવ તે ભાવ બધો હવે ઓછો થઈ ગયો છે જેના કારણે હવે પ્રેમ ભાવ પણ ઘણો ઓછો થઈ ગયો છે તમે જોજો કે પહેલા મેંમાન આવે ને તો આપડે એમ શું કહીએ કે જવાના હોય તો આપડે એમને રો કે કે નહી ભાઈ હજુ બે દિવસ રોકાઈ જાવ ની હજુ બે દિવસ રોકાઈ જાવ ની તો અને હવે તો કેવું થઈ ગયું છે. કે ભાઈ મહેમાન આવે ને એટલે આપણે પેલા એમને પૂછી લે કે ભાઈ તમે કેટલા કલાક રો કાવાના છો તો એ પ્રમાણે અમને અ ખબર પડે એમ એટલે કેટલી ખરાબ બાબત થઈ ગઈ છે બીજી એક વાત તમને કહું- તો કે અમારે કેવું હતું કે અમારું વેકેશન પડે ને તો અમે બીજા જ દિવસથી મામાના ઘરે જતા રહેતા અને જયારે સ્કૂલ ખુલવાની હોય ને એના આગલા દિવસે મેં મામાના ઘરેથી આવતા હતા આખુ વેકેશન અમે મામાના ત્યાં રહેતા હતા હવે તો જાણે મામાના ત્યાં રોકાવા જવાની કે વેકેશન કોઈના ત્યાં જવાની જે પ્રથા છે ને એ પ્રથા જ બંધ થઈ ગઈ છે કે આટલું શરમજનક કહેવાય બેન
સાચી વાત છે અ હવે તો પેલા તો મહેમાન આવતા ને તો લોકો ખુશ થઈ જતા કે આજે આપ ણા ઘરમાં કઈક વસ્તુ બનશે અને બધી બનાવી બી ગમે કે આજે આ્યા છે તો આપડે બહુ બધી વસ્તુ સારી સારી ઘરની બનાવીશું ને બધા સાથે બેસીને ખાયશું પણ હવે કેવું થાય છે કોઈ આવે ને તો એમ થાય કે આટલી બધી વસ્તુ ક્યાં બનાવીશું ચલો રોટલી દાળ ભાત શાક બનાવી દેશું ખમણ તૈયાર લઈ આઈ ગુલાબ જાામુ તૈયાર લઈ આઈ અ કાકડી ટામેટા નું સલાડ લઈ આઈ અને કેળા લે એમ એટલે બધી જ વસ્તુ હા અને રોટલી પણ નહી પુરી બનાવી દેવાની એટલે શું શું ફટફટ થઈ જાય આટલા બધા જણની રોટલી બનાવી એ લોકોને કંટાળવા આવતું હોય છે એટલે સામે વાળા ને પણ એવું લાગે છે કે આપણે આ પણ આપણને પવડાવું પણ એ લોકોને માટે ભારે થઈ પડે છે કે આ જાણે એ લોકોને એવું લાગે છે કે આ લોકો ક્યાં આવી ગયા એમ કે આપણે જમાડવા પડશે ને આમ ને તેમ આજે આપડે આટલું કામ હતું આજે આપડે બહાર જવાનું અને આજે આઈ ગયા આપડે બાર જવાનું કેન્સલ થયું એટલે આ બધું લાગણીઓના જે સંબંધો હતા એ ઓછા થઈ ગયા છે જે ગુજરાતી ખાવાનું એવું હતું કે તમારું ખાવાનું પોતાના દિલથી સામી વાળા ના મન સુધી પહોંચી શકતું અને લોકોના હાવભાવની લાગણી એનાથી ટકી રહેતી પ્રેમ સંબંધોને એ બધું આજ એ બધું વિસરાતું જાય છે લોકોને એમ થાય છે કે ક્યાં આય ગ્યા આપણેે ચા નાસ્તો કરાવવો પડશે પેલાના લોકો પ્રેમાણ એટલા કે ચા ચા નાસ્તો શું ચા નાસ્તો તો કરાવે ને પછી હવે આવ્યા છો તો જમીને જ જજો. એમ કે અમારા હાથની રસોઈ ચાખીને જજો મળી ને જજો સાથે જો પેલાની એવી ગુજરાતી વાનગીઓની બહુ જ પ્રથા હતી કે આ બનાઈ એ આ બનાઈ એ સીઝન વાઈઝ પણ એટલી વસ્તુ બનતી
હા સાચી વાત છે બેન તમારી સાથે આ ટોપિક પર વાત
હા ખુબ જ મને પણ મજા થેન્ક યુ આભાર